જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ ભાઈ મજામાં તમને ખબર જ છે હમડં તો કેવું વાતાવરણ થઈ રહ્યું છે. તો તમારા સાથે હેલ્થ અને આરોગ્ય સ્વાસ્થ્ય આપણું જે છે તેના વિશે થોડી વાતચીત કરવા માંગી રહ્યા છું. તો કેવું છે તમારા બાજુ હમણાં?
હમણાં તો અમારા બાજુ બહુ વરસાદ પડતો છે વલસાડ સાઈડ ગુજરાતમાં તો મારું એવું કેવાનું કે આપડે આ વરસાદમાં આપડે હેલ્થને અ સારું રાખવું હોય તો અ વધારે બહાર ની નીકળવું ને નીકળૂ તો બી વરસાદ અ વર સાદ હોય તો રેનકોટ ને છત્રી લઈને જાઉં. જેથી આપડા હેલ્થને કઈબી આરોગ રોગ ની થાય. તમારે શું કેવું કે આ વરસાદ પડે તો તેને ક જેનાથી આપડે કેવી રીતના આમ બચી શકીએ ને આપડા હેલ્થને આપડે કેર કરી શકીએ.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કે વરસાદ ની સિઝન આવી રહી છે તો આપડે ભીને જઈએ તો આપણને શરદી ખાંસી તાવ જેવી બીમારી ઉદભવ થાય છે. તો આપડે બહાર નીકળવા એમ ફાલતુમાં બહાર ન નીકળવું જોઈએ કઈ કારણ હોય તો જ બહાર નીકળવું જોઈએ અને હંમેશ રેન્કો છે છત્રી છે આ બધું વસ્તુ લઈને જ આપડે બહાર નીકળવું જોઈએ કારણ કે વરસાદ નો ભરોસો ની ગમે ત્યારે વરસાદ પડી જાય છે. તો આપડે જેથી કરીને પીલાઈ ન શકીએ તો તેના માટે આપણે છત્રી રેઇનકોટ નું આપણે સાથે લઈને જવું જોઈએ કારણ કે ભીનામાંથી પડે માંડ પડીએ છીએ અને પછી છેલ્લા આપણે ઘણી મોટી એવી બીમારી થઈ જાય છે અને આપણે બી એવું રેઇનકોટ કે છત્રી લઈને નીકળવું જોઈએ અને ફેમિલી વાલાને પણ કેવું જ જોઈએ અને કાર સે બાઈક છે તેમાં તો નાની એવી છત્રી રાખી દેવી જોઈએ કારણ કે ગમે ત્યારે કપડાંનીની જરૂર પડી જ જાય છે અને જ્યારે આપણે કશે બહાર જઈએ છે તો બહાર છે આવીને તરત આપડે હાથપક નો આપડે ધોઈ નાખો જોઈએ કારણ કે ગંદુ પાણી હોય છે તો જેના કારણે પણ આપળે બીમારી થઈ શકીએ છીએ તમારું શું કેવું છે આના બાબતમાં?
હા સાચી વાત એમ કે વરસાદના સિઝનમાં પાણી ગમે ત્યાંથી આવી જાય છે ગંદુ પાણી તો આપડે કે આપડી જ કેર કરવા જોઈએ જેથી આપણાને હેલ્થના આપડા ને કઈ થાય ની. ને તમે જે કીધું છે વરસાદ પડે તો અમુક અમુક માણસો બધું તેલ વાળું ખાય છેમ કે ભજીયા છે ગરમ ગરમ તેનાથી આપણા હેલ્થને અ ઇફેક્ટ થાય કેમ કે તેલ વાલુ વસ્તુ વધારે સારું ના કહેવાય જે આપડા હાર્ટ ને લંગ્સ ને ઇફેક્ટ કરે તો તમારે શું કેવું જે વસ્તુ તેલ વાલુ ખાય છે તે આપડા હેલ્થ માટે સારું છે કે નથી?
હા ભાઈ તમારી વાત તો સાચી જ છે કે તેલ વાલુ તો ખાવાથી આપડા શરીરને નુકસાન થાય છે. તો આપડે બને સડીને તે વસ્તુને ટાળવું જ જોઈએ. અને ખાય તો પણ ઘરનું જ ખાવું જોઈએ કારણ કે બારણું આપડે લાવીએ તો બને તો તમને ખબર જ છે કે એકનો એક તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અને જે સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે લોકો તે બધી મિલાવટી વાળી હોય છે થર્ડ ક્લાસ હોય છે. કે મેંતો લોકોની કેમજ છું કે બહારનું ખાવાનું ઓછું કરો અને ઘરનું ખાવાનું વધારે કરો કારણ કે બહાર નું ખાવાથી આપડે બીમાર પરીશું અને તમને ખબર જ છે લોકો કેટલી ગંદકી રાખ ખે છે તમારું શું કેવું છે આ વિશે?
હા સાચી વાત જેમ અ જે ગંદકી આપડાને જ અ આપડા જે ગંદકી છે આપડા આજુબાજુ તે તેનાથી મચ્છર અને તો થાય છે તે તે મચ્છર આપળાને કદી જાય તો ડેન્ગ્યુ જેવી બીમારી આપડાણે થઈ શકે તો આપડે એ ધ્યાન રાખીને ચાલુ કે આજુબાજુ આપડે ગંદકી ના કરવી તમાર શું કેવું કે જે વરસાદ પડે છે તે ગંદકીથી આ હજુ કઈ બીમારી થઈ શકે આપડાણે?
હા ભાઈ તમારી વા એકદમ સાચી છે કે તો અમારે વરસાદની સિઝન ચાલી રહી છે તો આપણે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ કારણ કે વરસાદની સિઝનમાં બી ની એમ પણ આપણે કચરા પેટીમાં જ રાખવો જોઈએ, કોઈ પણ સિઝન હોય. પણ ખાસ કરીને વરસાદની સિઝનમાં જો આપણે ગમે ત્યાં કચરો નાખીશું તો જે નાળ નાડાઓ અને જે ગટરો છે તે બ્લોક થઈ જશે. અને પાણી બધું એક જ જગ્યા પર ભેગું થશે. જેના કારણે ઘણા બધા જીવજંતુઓનો ઉદભવ થશે. જેમ કે મચ્છર છે, પછી ઘણા બધા કિલ્લાઓ છે એ બધું નો અને તમને ખબર જ છે કે મચ્છર દ્વારા આપણને ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારી થઈ. થાય છે અને ખૂબ ખરાબ બીમારી કહેવાય તો આપણે તો આ બધું વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ. અને હંમેશા આપડે જે ગંદુ પાણી આવે છે. તો તેના માટે પાણી પણ આપણે આરો પ્લાન્ટનું જ પાણી પીવું જોઈએ. કા તો પછી આપણે જે પાણી હંમેશા ઉકાળીને પીએ છીએ તે રીતે પીવું જોઈએ. અને મારું તો એ કહેવાનું છે કે આપણને જો કોઈ પણ પ્રકારની બીમારી થાય તો આપણે હંમેશા પહેલા ઘરેલા નુસ્ખા જ કરવા જોઈએ, જેમ કે આ જે ઉકાળા છે, ગરમ પાણી છે. અને જે મીઠું વાળું પાણી છે. આ બધું ઘરેલ નુસ્ખો છે તેનો ઉપયોગ કરવો જોઈએ, અને જો આપણી બીમારી આપણને વધી જાય. તો આપડે ડોક્ટર પાસે જાવું જોઈએ. કારણ કે ડોક્ટરને સરકારી દવાખાની એ લોકો છે તે લોકો પણ આપણે વધારે ધ્યાન નથી રાખતા. તો તમારું શું કેવું છે આ બધું વિશે?
હા સાચી વાત. જેમ થાય તેમ આપણે ઘરે ઘરેલુ નુસ્કા થી સારું થઈ જાય તો સારું. કેમ કે અ દવાઓ અનુક દવાઓ અનેક અનેક કેમિકલથી બને છે જે આપણને સા સાઈડ ઇફેક્ટ બી કરી શકે. તમારી સાચી વાત છે કે? ઘરેલું નુસ્ખાથી આપણે સારું થાય તેટ લું સારું. પણ અમુક હોસ્પિટલમાં સરકારીમાં આપણને એટલું ધ્યાન નહી આપે. તો જેટલી આપણા પોતાની હેલ્થ કેર કરશું તેટલું આપણને સારું. ને આજકાલની જનરેશનમાં તો બધાના યુવાનો, છોકરાઓ અ તંબાકુ, દારૂ, ગુટકા પાન ખાય છે તે બી આપણા હેલ્થને ઇફેક્ટ કરે. તો તમાર શું કેવું આ બધું અ સારું કહેવાય કે નહી?
હા ભાઈ તમારી વાત તો એકદમ સાચી જ છે. તમે કીધું કે તમાકુ, ગુટકા, દારૂ એવું પી અને તમને ખબર જ છે કે લોકો નાની નાની ઉંમરમાં સિગરેટ પી છે. તો આ વસ્તુ તો આપણા આપણા માટે પણ અને સામે વાલા વ્યક્તિ માટે પણ ખરાબ છે. જેમ કે સિગરેટ પી છે. તો સિગરેટથી આપણાને ફેફસામાં ખરાબી આવે છે. અને જે સિગરેટ નો ધુમાડો છે તે વા વાતાવરણમાં પ્રદુષણ કરે છે. જેથી કરીને સામેવાળા વ્યક્તિને પણ બીમારી એવી થઈ શકવાના ચાન્સ ઘણા હોય છે. અને તમાકુ એવું ખાઈને ગમે ત્યાં થુકી દે છે તમને ખબર જ છે તમાકુ ઉપર લખ લખેલું હોય છે કે આનાથી કેન્સર જેવી બીમારી થાય છે. તે છતાં પણ લોકો ખાય છે અને પછી છેલ્લા કેન્સરનો શિકાર બની જાય છે. તો લોકોએ આવું બધું સેવન ન કરવું જોઈએ. અને જે તમાકુ ખાઈને ગમે ત્યાં થૂકવું પણ ન જોઈએ. અને તમને ખબર છે કે લોકો સ્વચ્છતા રાખવા માટે કેટલી બધી સુવિ સરકારે સુવિધા કરી પણ લોકો એનું પાલન નથ નથી કરતા. તો લોકોએ એનું પાલન કરવું જોઈએ. કારણ કે આપણા સ્વાસ્થ્ય સારું રાખ ખવા માટે આપણે જ જો એનું પાલન ના કરશું તો પછી આપણાને ઘણી એવી બીમારી થશે અને તમે જે કીધું કે દારૂ પી છે. તો એનું પણ લોકોએ સેવન કરવું જ ન જોઈએ. કારણ કે એ સારી બાબત ન કહેવાય છે. અને તમને ખબર જ છે કે આપણે જયારે બીમાર પડીએ તો હોસ્પિટલમાં જઈએ છીએ. તો ત્યારે આપણે હંમેશા માસ્ક પહેરીને જ જવું જોઈએ. કારણ કે આપણી બીમારી કોઈ બીજા ને ના લાગે, અને બીજાની બીમારી આપ આપણને ન લાગે તો તેની આપણે કાળજી લેવી જ જોઈએ. અને કઈ પણ પ્રકારનું કામ કરીએ જેમ કે કચ કચરો વીણીએ કે તો ત્યારે આપણે ગ્લોવસ ને એવું પહેરવું જ જોઈએ. તમારુ શું કેવું છે આ વિશે?
હા સાચી વાત જેટલી આપણે હેલ્થ માટે કેર કરશું જેમ કે માસ્ક ને સેનટાઈઝર યુઝ કરવું જોઈએ કશે બી હોસ્પિટલ વાલી જગ્યાએ જાય ગ્લોવસ પહેરવા જોઈએ જેથી એ લો અ સામે વાળા સામે વાળા વ્યક્તિ ના જમ્સ કે આપડા જમ્સ એ લોકોને નય લાગે. ને આજકાલના આજકાલના આપણા હેલ્થને સારી રાખવા હારુ આપડે અ ફલ ફ્રૂટ વધારે ખાવી જોઈએ. ને જીમ ને એવુ કરવા જોઈએ કેમ કે આપડા હેલ્થને જેટલું આપડે ફીટ રાખશો તેટલું જ આપણને સારું પડશે તેથી આપણને અ કોઈ અમુક બીમારી ની થાય જેમ કે આપણા હેલ્થને સારક્ષ માં અ જેટલું આપણે જીમ કરશું એટલો આપણો હૃદય સારુ રહેશે જેથી આપણાને સુગર છે, પ્રેશર છે એવી બધી બીમારીઓ ની થાય ને આપણા હેલ્થને સારું સારું પડે. તમારે શું કેવું ક કસરત આપણા જીવન ને આપડા શરીર ને કેટલું મહત્વ છે.
હા ભાઈ તમારી વાત બરાબર છે કે જીમ હંમેશા કરવું જોઈએ કારણ કે કે જીમ કરવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સતત કત બલડ ફરતું રહે છે અને તમે જેમ કીધું કે સારા ફ્રૂટ એવું ખાવુ જોઈએ તે તો એકદમ સાચી વાત છે કારણ કે જાંબુ કાળા જાંબુ ખાવાથી સુગર ના પેશન્ટ હોય તો તે લોકો ની સુગર ઘટી જાય છે. એટલે મતલબમાં સુગર થી છુટકારો મળે છે તો એવો બધો ખોરાક ખાવો જ જોઈએ. અને તમને ખબર છે કે અ કેરી છે તેના તે ખાવાથી આપણો વજન વધે છે તો કેરી નું સેવન આ આપણે ઓછો કરવો જોઈએ. અને ગરમીની સિઝનમાં તો પપૈયા ખાવા જ ન જોઈએ કારણ કે પપૈયા આપણા શરીરમાં ગરમ પડે છે. અને તમે કીધું તેમ જીમ કરવુ જોઈએ અને મેં તો કેમ યોગા પણ કરવુ જોઈએ કારણ કે યોગા કરવાથી આપ શરીરમાં ઘણી એવી સારી અસર પડે છે જેમ કે સૂર્ય નમસ્ નમસ્કાર છે, પ્રાણાયમ છે આવા ઘણા બધા આસનો છે જે આપણે અવશ્ય કરવા જોઈએ. અને સવારે કા તો સાંજે વોક પર અવશ્ય જાવું જ જોઈએ જેથી કરીને આપણા શરીરમાં હલન ચલન થાય. અને મેં તો કેમ આપણે જે સ્પોર્ટ્સ છે, રમત ગમત છે તે પણ કરવું જોઈએ જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જે થી કરીને આપણાનું શરીરમાં જે એનર્જી છે તે આપણી બની રહે તમારું શું કેવું છે આના વિશે.
હા સાચી વાત મેં બી રમતો કરું છું અનેકો ક્રિકેટ વોલીબોલ જે મને બો જ બેનિફિટ આપે છે કેમ કે જેટલું આપણેે એક્ટિવિટી કરશું અ આઉટડોર એક્ટિવિટી તેટલી જ આપડા ને સારું. જે આપડા ને ફિટ રાખે કે કોઈ બી વસ્તુમાં આપણેે જલ્દી થાકી ની જાય. તો આવી બધી ફિઝિકલ એક્ટિવિટી આપડા ને સારી પડે ને આપણા શરીર ને બો સારું કહેવાય. તમે આવી કોઈ એક્ટિવિટી કરો છો?
હા ભાઈ મેં તો ક્રિકેટ પણ રમું છું, વોલીબોલ પણ રમું છું અને કોઈ કોઈ ટાઈમ ફૂટબોલ પણ રમું છું કારણ કે આ બધી ગેમ રમવાથી આપણા શરીરમાં ઘણું એવુ સારું અસર પડે છે. ને તમને ખબર હશે કે જ્યારે ગરમી સિઝન હોય તો ત્યારે આપણે ઓછું ફરવું જોઈએ કારણ કે ગરમીમાં છે ને લૂલ આપણાને તરત લાગી જાય છે જે કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને આપણે બીમાર પડીએ છીએ. તો મેં તો કેમ કે ગરમીમાં ઓછું ફરવું જોઈએ અને કઈ કામ એવું હોય કારણોસર બહાર જવું પડે તો આપણે ટોપી છે અને તમે કીધું તેમ કે હલકા કપડાં પહેરીને જવું તો મેં તો એવું જ કેમ કે આપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ગરમીમાં ખૂબ આપણા વધારે પ વધારે વ્યક્તિ માદા ગરમીમાં જ પડે છે. કારણ કે તે લોકોનું બોડીનું તાપમાન આમતેમ થઈ જાય છે અને મે તો કેમ ત્યાં સુધીમાં દહીં છે, છાશ છે, આ લીંબુ શરબત છે પછી નારિયલ પાણી છે આવું બધું ખોરાક અને પીવાનું સેવન કર પીવા પીવું જોઈએ. જેથી કરીને આપણા શરીરમાં ઠંડક રહે અને આપણા શરીરમાં જે આપણાને જે પોષણ જોઈએ. તે આપણને આ બધું વસ્તુમાંથી મલી જાય અને સારા ફ્રૂટ એવું ખાવું જોઈએ જેમ કે એપલ છે. આ લો સ્ટડીમાં પણ કરે છે કે હંમેશા વ્યક્તિએ એક એપલ તો ખાવો જ જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે તો તમે એપલ કેવું કઈ પ્રકારના ફ્રૂટનું સેવન કરો છો.
હા સાચી વાત કેમ કે જેમ કે ડોક્ટર બી ક તમે રોજ એક એપલ ખાવ જેટલી બીમાર એટલી બીમારીથી તમે દૂર રેવો. એપલ છે કેળા છે જેવી એવી બધા ફળો છે જે આપણા હેલ્થને બોજ. બોજ અ બેનિફિટ કરે તો એવા ફોળો ખાવા જોઈએ આપણા હેલ્થ માટે સારા કેવાય. ને સ તમારે શું કેવું આવુ બઘા ફળો કેટલું બેનિફિટ કરે આપને.
હા ભાઈ ફ્રૂટી વૂટું ખાવા જ જોઈએ સારું તો ભાઈ આપડે મળીએ આગળ પણ આવી રીતે ઘણી બધી વાતો ક. સ્વસ્થ છ અને આરોગ્ય વિશે.
સારું ભાઈ.